હલો નમસ્તા બેન.
એ બે.
જય શ્રી કૃષ્ણ બેન કેમ છે.
બસ શિલ્પા બા
હું પણ મજામાં છું. ઘણા એટલા દિવસ અં કશું નથી ચાય પીતી છી ને બેટાથાને થોડીમેઅમીહેનામમ્મી થોડી ઉનકેસાથ બેઠીને વાતો કરી ને. મા હમે ભાભી થોડી દેર ગુપતગુ પકર લું
સ સાચુ કે ત હમ બ
હ
આજ કલ તો દેખો ભાઈ એ કે. હમ આપડે તો કામ એટલુહુયેન ન બસ કામહી કમ નહી હુ તો.
હા સાચી વાત હે બેન આજ આપણે બિજલી કિ બચત ર ખપત માતે. વાત કરવા માગુ છો.
સાચું કય્યું તને સર બીજલીતો એમ. એટકુબિલયગેય. મારો તો દિમાગ ખરાબ થઈ ગયો.
સહી વાત સાચી વાત બેન બિજલી કે બિજલી ર બિલ ન ઘણું હા હ ખાઈ ખપતવીગ ન
હેએ
હમ
અરે આ તો કહીએ કે ગરમી થઈ ગઈ તો ગરમીમાં આપ આપણે કુલર એસી ફેન વગેરે કે એ ચાલી જાય જો બેલ ભી પૂકા ઓડીસાાય
હા સાચી વાત બેનબિલ તો ઘણા હાચોભૂકો ઉડે
હમ
હા અને એ ગરમી લાગે ને તોગરમી ના દિન તો પૂરે દિન ફેન ચાલતો રહે કૂલર ચાલતા રહે અનેને એસી વગેરે તો જાતે બિલ આવે ને હમ
હ તને આપને બડેરામે જમના મે તો ક લાઈટ પણ નથી પંખા સોડો લાઈટ પણ નથી નથી અંધારામાં કામ કરી દે
હ અને આજ ભી પુરાણા મનક હોય ને વડેરા મનક હ અ પંખ ચાલુ નહી કરવા દે કે કે મને તો અવાજ આવે નીંદ ન આવે મારે એક દા દાદી હૈ સસુરાલ મે દાદી સાસુ સુ તો આજ ભી પંખો ચલુકરીનહુવે કે મને નીંદ નથી આવે છે એ કે મને નીંદ નથી આવે છે હા તો બર્ડેને મને તો મતલબ આજ બી કની કની આદત પડી ગઈ છેને
હા સાચું ક તો ક અને પહેલી રાતો મનક બીજલી બચત વાતે ઘરગટી યુઝ કરતા અને અ સવારે વેગા ઉઠતા ઉજાળા ઉડતા કામ કરી દેતા સાંભરે પણ ઉજાળે ઉજાળે કામ કરી દેતા અંદરવીવી જરૂરત નહી પડતી
હા સાચી બેેન ક બીજળી બચત કર બીજળી હી કોનીને બચત બી ખૂબ વતી પેલી તો બીજળીની બચત કરવા ખાતર બેન અ ઘ ગરગટી મે સુબહ ઉઠ ના સબ આટો પીસ લેતા ઘર રારો અ ઘરગટટી મેર અ લાઈટ બી નની થથી તો બિજલી થી ન તો બહ ચીમની હતી ને ચીમની ચીમનીનુંઓ અ ચિમની જલાયન રોશની કરતા હતા
હમ હા સચ કહી તમે ને આ બારે તો દખો એક મિનિટ પંખા બનાર એ બાળક મારે રેને ને લાઈટ વગેરે રહી નથી ને આજકાલ તો પલપલ કઈ
હમ તોય બેહેન બીજલી ખપતના કારણ હમ બિજલીની બચતના કારણ અ દખો સરકાર ભી તો અ ઘર ઘર જૈસે જો પિછડાા વર્ગ હૈ એને અ કતરા યુનિટ તો બિલ ફ્રી કીધો એ ન
હમ્મ હમ્મ હમ્મ હા સાચું કઈ તને અને દો આજ કલ તો એતરી ટટેકનોલોજી બડીી ગઈ હ કે પલ પલ મે અભ દેખો અભ આજ કલ તો પહેલાં તો દખો. અ સ્કૂટી વગેરા બસ વગેરા ગાડિયા વગેરે સબ પેટ્રોલ નહી ચાલતી ના ભ તો ઇક્ટ્રોનિકસ સિટી મે વ કયા તો એ પલ પલ મેં કહીએ કે ચાર્જિંગ વાળી સિસ્ટમ હૈ કેયા સાઇકલ ભી ચાર્જિંગ સ્કૂટી બી ચાર્જિંગ હ સ્કૂટર પણ ચાર્જિંગમાં તો ચાલી ગઈ છે, હ કે નહી
હા સાચી બ બેની એક્ટ્રોનિક સ્કૂટી એસી હોઈ હોય ની
હમ પણ આપ ને સમમજેને આપણે બચ્ચા ર વાસ્તે બાળકાને વાતે કહીએ ફ્યુચર વાસ્તે આપણને અ સિસ્ટમ દેખણા પડે કે આ આપને આપણ પંખાની જરૂ નથી છે આપ કઈ ગુમવા ગયા છે, તો આ પખા કરી દો લાઇટ બંધ કરી દો યા ફર આપણ મહિના ભર રહેવા ક પિયર વગેરે ગઈ છેને, સુમે તો કહીએ કે મેન ફ્યુઝ બંધ કર દો તો આપણે કહીએ બીજલી બચત રહી જાય, હે કે
હા સાચી વાત હ બેન બીજળીની બચત તો કરવાની જ છે, જેની બીજલી બચત કરના ખૂબ ફાયદો છે ને બીચ મે બિજલી કમી આય ગઈ છે, જો લાઇટ જલે કાટ લાગ્યા છે ને ત કોઈ વિદેશ કોયલા આવતા હતા કોયલાઓ તો બિજલી છેાલે છેને.
હમ હા મે આજકાલ તો દખ કારખાના મે ભી માત કહીએ કે જદાતર બિજલી વગેરે યુઝ કરે તો એ કઈ કે પેલા ભટિયા વગેરે ઉગે તો કોયલા વગેરા યુઝ કરતા લકડી વગેરે યુઝ કરતા તાબે માટે આે તો પલપલ ને બીજલી હસ આવે ને કરટ વાપરે લો કરંટ વાપરે કેવું ભાઈ
મિનટ અગર લાઇટ બંધ કર દે નને બિજલી બંધ કર દે અગર પૂરી દુનિયામા તો મતલબ કે એક મિનટ મે મતલબ આધી દુનિયા ખતમ થ જ હા હા એતરો મતલબ કે લહા બિજલી ખપત એતરી જ મતલબ જરૂરી પડ ગઈ.
હા સાચી વા તમે હમ ને દ દેખો ભઈ આચી વાત નથી કર સબ કમ્પ્યુટર સિસ્ટમ વગેરેૈ લેક્ટ્રોનિક સિસ્ટમ વગેરે હૈ તો કહીએ કે આપે શ તો ટેકનોલોજી વાપરી ગય. તો પલ પલ મે ટેકનોલોજી મે મા કહીએ કે બીજલી સુવિધા થઈ ગઈ. તો બીજલી કહીએ કે આપણે જો એવું લાગે કે હા નહીં અી તો આપણે ચાર્જિંગ માટે લઈ ગયું હન્ડ્રેડ પસે તો બટન ચાલુ નથી કરો બટન બંધ કરી દેવા હે કે નહી
સાચી વાત હૈ બટન બંધ કરી દેનુ છે, હવે ચાર્જર પર બટન બંધ કર દો લાઈટ બટન અગર લાાઈટ નહી યુઝ કર આપણી અલગ કામરામાં હ લાઈટ યુઝ નહી કરી રહ્યા છે. તો લાઈટ બંધ કરી દો છે.
હમ સાચું કય્યું તમે સરસ વાત છે પણ એ આપડ કઈ એ જો તાર વગેરે જોઈન્ટ વગેરે છે તો એમના માટે કઈ રૂકડા વગેરે છે કઈ આસપાસમાં તો રૂકડા માટે કઈ પંછ્યા વગેરા કોઈ ભી દેખો જનાવરા વગેરા બેસી જાય તો મોટા માટે કઈ થોડું સો નૂ પાણી લાગી જાય ને તો કરંટ નું કઈ જનાર પણ મરજાય આમડી પ્રગતિ ખતમ થઈ જાય પેલા પ્રગતિ કેટલી હોતે હા
જીવજંતુ હરિયાળલી એ તો આપણી પ્રકૃતિ એ ને
ફસાઈ ગયો હમ્મ જો ઈ પેલા તો પ્રોજક્ટ હાલી હતી તો પછી જીવ જનાવર પણ હા અ છે તો આે તો કટી જીવ જનારા પણ દેખડાને કટ મલય નથી છે આવે છે સિસ્ટમ સિટી સિસ્ટમ બ મોટા મોટા ફ્લેટ વગેરા મોટા મોટા મોલ વગેરા એ સબ કંપનીઝ વગેરા એ સબ ચાલુ હોય ગ
પેડ પૌધા કટાઈ કટાઈને લોગ મતલબ આગે કોઈ મકાન ઓના રહ્યો હૈ કોઈ બિલ્ડિંગ બણી રહ્યો હૈ કોઈ હોટલ ખોલી રહ્યો હૈ કોઈ ફેક્ટ્રિયા બના રહ્યો હૈ કોઈ કઈ વ તો મતલબ વણી હિસાબો પેડ પધા હરિયાળલી ખતમ વ રી ધીરે ધીરે ઓર હરિયાળલીને હરિયાલી ખતમ હો રહી તો આપમની પ્રકૃતિ ખતમ હો રહીૈ
હમ્મ સાચું કહ્યું અને આ અનેકુ આપણે જમાનામાં હસાબ હા ઠી ટટેક્નોલોજી વગેરે યુઝ આપણ કરેલ હશે પણ તે મતલબ આપ યુઝફુલ ર માટે આપ નસ કર પણ આપણે ફાલતુરી મતલબ ચાલુ કરે જ કે વોશિંગ મશીન મ પાણી અ વેસ્ટેજ પાણી જાય અને ઇલેક્ટ્રોનિક પણ વેસ્ટેજ જાય એ તો આપણે પહેલા પણ આપણ કપડા વગેરા હાથો ન ધોતા હ કે ન
હમ્મ હમ્મ
અભે તો દો મિક્સર વગેરા લાગી ગયા સપરેકર મિક્સર હૈ અ ઘરગટી છે હ તો કતરો ફરક પડી ગયો
સાચી વાત
હમ્મ
તો એ કહી કે આપને હમસદારી બતા પડે કે હા ભાઈ આપ હ તતલી કેઈ બચત કર સકો કેટલો કઈ કરી સકો તો આપણે બિન પણ કમી આવીઈ જાય
સચી વાત એ બ
હમ્મ
તમારા ઘર માત્ર તમે ત યુઝ કરો વોશિંગ યુઝ કરો કેાથ હાથ ધોવો કપડા વગેરે
કપડા તો કદી ક ઘણા કપડા હોય જાય ને તો જૈસે કે મારા ખુદરા કપડા તો હાથ વોશ કરું બાકી તો વોશિંગ મશીન
હા કે તે બેન તમારે માટે તે વિષય માટે ચર્ચા કરની ખુબ હમ, મજો આવ્યો ના, ક મને સમજ મી કે, હા, ભાઈ આપણે. પર દખો, બિજલીની બચત કરની સા આવે, હે કે ને.
હમ, સાચી વાત હ.
હમ.
હ, વાત મને બી ખુબ સરસ લાગુ.
હા.
ઠીક.
બાકી તમે, હા. કહી કે, બાકી તો દેખો, અભ આજકાલ મોસમ ભી ખરાબ હૈ, જો બારિશ ભી નથી હતી ના. તો મ વરકાઈ ન તો આપે કઈ કર વરકાઈ જાય તો, આપે દાદા બી બચત. જાય, પંખા વગેરે યૂઝેઝ નથી હોવે.
સાચી વાત છે.
હેના, ઠીક. હે રે જય શ્રી કૃષ્ણ, ઠીક.
હા, જય શ્રી કૃષ્ણ બેન.